હલો.
હા બોલો
હલો.
હા બોલો હા આવે છે.
કેમ છો?
મજામાં છો તમે?
મેમ
હા તમે.
હા મજામાં છે.
અચ્છા હા.
એટલે સમય નું મહત્વ પર વાત કરતો હતા ને
સાના પરથી
સમય નું મહત્વ
હેલો.
હેલો અવાજ નથી આવતો. સમય નું મહત્વ.
હા સમય નુ મહત્વ ખૂબ જરૂરી છે સમય
હા.
એનો ખૂબ ઉપયોગ કરવો જોઈએ છે.
હા, સમય આપણા માટે ખુબ જરૂરી છે.
સમય મનજે
હા, સમય અત્યારે એટલો બધો ખરાબ ચાલી રહ્યો છે. બધા માટે કેમ કે અને આપણે સમય બચાવવો જોઈએ. આપણે કોઈ સમય પર કામ નથી કરી શકતા. તો આપડે સમય બચાવવો જોઈએ. સમયસર આપડે બધું કામ કરવું જોઈએ.
ના બરાબર.
સાચી વાત ને તમારે શું કેવું સમય એ સુ છે.
અ મનજે અ સમય વ્યવસ્થા પણ આ એક આપણે કરતા. ખૂબ જરૂરીનો મનજે પૉઈન્ટ છે મનજે આપણ સમયથી અ આપણ ટાઈમ કાઢશું તો આપણ અભ્યાસમાં ધ્યાન રાખી શકશું. અ પ સમય વ્યવસ્થા પણ મજે એકદમ એટલે સમયનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. એ સમય વ્યવસ્થાપન આપણે દિવસના જે કામોની યોજના સાથે યોગ્ય ક્રમમાં અને યોગ્ય સમયમાં પુર્ન કરનાનીવમ જે કલા છે, એ કામ પેલા કરવા પન કયા પછી કરવાના, કાઈ જે કામ માટે કેટલો સમય આપવો? આ બધું નક્ ક્કી કરવુ, એ સમય વ્યવસ્થાપન છે. જે ઘના ફાયદા થાય. અ જે સમય આપણે જે આપણું કામ સમયથી પૂરું થાય છે. પહિ ફાયદા હે કે જે ગડબડ, ઉતાવલ અને તનાવ બી ઓછો થાય છે. પછી આપણને અ કામો વધી જાય, અને પછી ગભરાટ બી થવા લાગે, પણ એટલે સમય વ્યવસ્થાપન જરૂરી છે. જો આપણે સમય પ્રમાણે કામ કરીએ તો કોઈ કામ બાકી રહેતું નથી અને મન પણ શાંત રહે છે.
હા, સાચી વાત છે. કેમ કે આપડે સમયસર સવારે વેહલા જાગીએ જઈએ, તો હવે આખો દિવસનું આપણે નક્કી કરી સકીએ કે આ સમયે આપણે આટલું કામ કરવાનું છે. તો આપણે એ સમયસર કામ કરી સકીએ. ઘણી વખત એવું બને છે કે આપણે સવારે મોડા ઉઠતા હોઈએ છીએ, તો ઓફિસ પર જતા હોઈએ કોઈ, તો આપણે ટાઈમ સર ત્યાં પોહોંચી નથી સકતા. તો આપડે ત્યાંનું કામ પણ અધુરુ રહી જાય છે, કોઈ નાના બાળકો કોઈ આપડે સ્કૂલે જતા હોઈએ. તો આપડે મોડા ઉઠીએ, તો આપડે એને સ્કૂલમાં પણ આપડે લેટ થઈ જતું હોય છે.
હા, મજે એટલે જ સમય વ્યવસ્થાપન જરૂરી છે, મજે જો આપને સમય પ્રમાને કામ કરીએ તો કોઈ કામ બાકી રહેતું નથી, અને મન પણ શાંત રહે છે. મજે વિદ્યાર્થીઓ માટે પન ખૂબ જરૂરી છે એ જે જરૂર વિદ્યાર્થીઓ અભ્યાસ, હોમર્ક હવે રિવિઝન, મજે આ બધું સમય પ્રમાને કરવું જોઈએ. નહીં તો સમય વ્યવસ્થાપન તો અભ્યાસ સારો થાવો જોઈએ. સમય વ્યવસ્થાપન ત્યાં પન મજે કઈ કઈ કામ કરશો તે બી આપને મન જે કામ પડે છે.
હા, એ વાત સાચી છે કે સમય હસે, સારો સમય આપડો ખાસો આ અત્યારના સમયમાં આપડે એવું છે કે અત્યારે આપડો સારો સમય ચાલી રહ્યો હોય છે. પણ આપણને ખબર નથી કે સમય કેવો આવવાનો છે? એટલે આપડે હા, આપડે સમય નું મહત્વ સમજવું જોઈએ કે સમય એ બહુ જીવનમાં આપણે જરૂરી છે. તો આપડે આખો દિવસ હા, આખો દિવસનું આપણે બધું નક્કી કરીને બેઠા હોઈએ તો આપડે એ કામ સરખી રીતે બધું
મજે હા, બિલકુલ મજે, જો રોજ થોડોથોડો આપન કામ કરાય, તો પય આપનું કામ બી નહીં બોજો ઓજો બી પડે, અને ગૃહની માટે પણ સમય વ્યવસ્થા પન કેટલું જરૂરી છે, મજે આપનું ઘરકામ, રસોઈ બા ધનુની કાળજી, બાજાર મેં જવાનું, સફાઈ, પરિવાર માટે આય બધું વ્યવસ્થિત કરવા સમયવ્યવસ્થાપન જરૂરી છે.
હા, એ સાચી વાત છે.
વહીને તો મજે ઓફિસના કામ, ઘરની જવાબદારી, ફોન પ્રવાસ, આ બધા વચ્ચે સમય નું સંતુલન રાખવું જરૂરી છે. મજે કામ અધૂરા હમ, કામ અધૂરા રહે, મનમાં તનાવ વધે હોય એવું જ આરોગ્ય પર અસર પડે અને જીવન અસ્વસ્થજ બની જાયમજે. આપનો સાચો અને આત્મવિશ્વાસ પણ ઓછો થવા લાગે એટલે નાનકડી યોજના પણ. જીવનમાં મોટા બદલાવ લાવે છે, તો વ્યવસ્થાપન મજે હ, આપને દિવસના કામોની યાદી, આપનેજે ક્યાં કામ જરૂરી છે? અને ક્યાં પછી કરી શકાય? આ નક્કી કરવું જોઈએ.
સાવ સાચી વાત છે, તમે સાચું કીધું એ, સારી વાત છે કે આપડે બધું નક નકી કરીને કામ કરવું જોઈએ.
હા. મજ જે. અ પેલે તો મહત્ત્વના કામ પછી સામાન્ય કામ અને એનાથી સમયનો સાચો ઉપયોગ. થાયે જયારે મોબાઇલ જોશુ. સોશિયલ મીડિયા પર સમય બગડાવવા ઘણું કામ ભજ ભજવે છે ને.
હા સાચી વાત છે આખો દિવસ અત્યારે નાના બાળકો પણ જોઈ લો. કે આખો દિવસ મોબાઈલ માં જ લાગ્યા હોય છે.
હાા મને પણ ક્યારેક એવું થાય. જે એટલે નક્કી સમય રાખો કે જેમ કે મોબાઈલ માટે આધો કલાક. ભ હોય અભ્યાસ માટે કલ. બે કલાક આરામ માટે થોડો સમય સમય વ્યવસ્થા પણન તે જીવનમાં શિસ્ત પણ આવે અને આ શિસ્ત જવાબદારી અને આત્મવિશ્વાસ પણ ત્રણે વધે છે સમયસર. અ કામ કરનાર વ્યક્તિ સફળ બનવા તરફ વધે છે.
હા સાચી વાત છે સમય તમે સાચો તો સમય તમને સાચવશે.
જ આપને અ સમય. આપનો મને લાગે છે કે સવારે વેળા ઉઠવું પણ. સમય વ્યવસ્થાપન ન ભાગ છે તે નંતર પણ સવારે. વહેલા ઉઠવાથી દિવસ લાંબો લાગે છે કામો આરામથી થાય છે. અને મન પણ તાજું રહે છે આ વિષથી. એક વાત સમજાય છે કે સમયે જ જીવન છે મજે. વ્યક્તિ સમયની કદર કરે છે એ જીવનમાં આગળ બી વધે છે અને વ્યવસ્થાપન મજે. કેટલાંગના ફાયદા છે સમય વ્યવસ્થાપન ના ફાયદા. આપનું કામ સમયસર પૂરું થાય તનાવ ઓજુ થાય. શિસ્ત આવે આત્મવિશ્વાસ વધે જીવન સંતુલિત બને. તે નંતર આરોગ્ય માટે પણ સમય મળે આ બધા ફાયદા ખુબ મહત્વના છે.
સાચી વાત છે સમીપા ઘડી વખતે એવું થતું હોય છે. કે આપણે સમય હોતો નથી આપડે ગમે ત બજારમાં ક્યાંક જતા હોઈએ છે. અથવા તો આપડે ક્યાંક પ્રસંગમાં જવાનું હોય છે આપણે ત્યાંથી આપણે ત્યાં પણ ટાઈમે પોહોંચી નથી શકતા. કે આપડ આપડા સમય ન આપડે આપણને. મૂલ્ય નથી કે સમય આપડો કેટલો મહત્વ છે એ
બરાબર તો નિષ્કળણ એ સમયનોો સાચો ઉપયોગ કરનારા વ્યક્તિ પણ સફળ બના છે મજે. સમયજ સમયને વાયાને જેમાં દેવો પણ યોગ્ય કામમાં વાપરો. જે આ સાચી સાચી સમજદારી છે મને આજે એટલું. પછી. કે આપણ સમયનો આપણ નીટ વ મજે. આપણ તેનો નેટ ઉપયોગ કરશો તો આપનું કામ ખરે સાચું થશે. અને આપણે મજે. આપણા બધા કામ પૂરા થશે આપને ટેન્શન નથી રહેવા.
સાચી વાત છે એમા. આપડે ઘણી વખત એવું થતું હોઈએ છીએ.
હા એકદમ બલકુલ. મજ સમય એક પ્રકારે આપનો. હમ કામથી વજે ટાઈમથી આપને એ દહે છે કે આપણ શું કામ કરવાનું શું નહીં કરવાનું
હા એકદમ સાચી વાત. સરસ વાત કરી તમે સમય એવો છે કે આપડે સમય સાચવો જ. પડે આપડે જે સમય નું મૂલ્ય સમજશું આપડે સમય રીતે ચાલશું તો સમય આપણને જ કામ
બરાબર હા આપમને જ કામ આવવું છે અને સમય ખરે સમય. કે આપણ સકાળે સવારમાં ઉઠવાની શું કામ કરવાનું
હા સાચી વાત છે ઘણી વખત આપડે એવું થતું હોય છે બજાર માં આપડે ગયા હોય આપણેે કોઈ વસ્તુ ગમવી હોય આપડે એ વસ્તુ લેવી હોય પણ આપણને એમ થાય કે આપડે ચાલ આપડે પછી લઈશું અથવા આપડે બીજી દુકાને જોતા આવશું તો એ જોવામાં આપડે એ વસ્ તો રહી જાય છે પછી ઘરે આવી ને એમ થાય છે આપે પેલા પેલા દિવસે ત્યાં ગયા હતા એ વસ્તુ સારી હતી પણ આપડે એ ન કર્યું કે મ હવે એ સમય જતો રહ્યો હતો જતો રહ્યો એ સમય પાછો નથી આવવાનો
હા હા સમય વ્યવસ્થા પણન ખૂબ આપણું જરૂરી છે સમય આપણ વ્યવસ્થિત આપનું ઘર માટે અભ્યાસ માટે બહાર જવાના માટે આપણ જોબ કરવું જે લોકો જોબ કરે તે બી સમય નુ વ્યવસ્થા પણ રાખવું જોઈએ સમયથી કામ કરશું તો આપને આગાડી પછાડી મજે આપના ભવિષ્યમાં આપણું જ કઈ થશે સારું
ચી વાત છે એકદમ સાચી વાત છે.
સમય વ્યવસ્થાપન ખૂબ મહત્વનું છે સમયનો ખરે સાચો ઉપયોગ વ્યક્તિમાં જે સફળ બને છે ને અને કામમાં જે આપણને યોગ્ય વાપ વાપરો એજ સાચી સમજદારી છે.
હા એ સાચી વાત કરી તમે
અને આપણા જ ફાયદા થાય છે તેના અમે તો અને જલ્દી સવારમાં વહેલા ઉઠવાથી તો આપનો ખરે લાંબો જે દિવસ લાગે છે. અને આરામથી બી થાય છે અને મન પણ ખરી આપણું તાજું રહે છે લોકો સવાર માં સવારે ઉઠવાથી કેટલુંજે અ આપનું આરોગ્ય માટે બી સારું રહે છે.
સાચી વાત છે એ બધું કરવું જોઈએ સમયે મૂલ્ય છે.
હા બરાબર
સમય નું મૂલ્ય આપડે બધાને જીવનમાં સમજવું જોઈએ કે સમય નું મૂલ્ય શું છે એ
બરાબર મને તો ખરે સમયનો વ્યવસ્થાપન માટે ખૂબ જરૂરી છે. અને ખોલે ને પછા એક બે કલાક આપ નીકળી જાય તો એટલે મોબાઈલ માટે પણ આપણે જરૂરી કરે છે.
બરાબર છે. સાચી વાત છે તમારી જોડે આજે વાત કરીને ખુબ સરસ મજા આવી ને જાણવા મળ્યું કે સમયનું મહત્વ
બરાબર. હા હા. બાય.